હું ચાલે તમારા ગામમાં
અમારા ગામમાં અત્યારે પાણીની ખુબ દુવિધાઓ ચાલી રહી છે તમારા ગામમાં કેવું ચાલી રહ્યું છે.
સાની દુવિધા ચાલી રહી છે.
પાણીની ખુબ દુવિધાઓ ચાલી રહી છે અત્યારે વરસાદ પણ નથી આવી રહ્યોને કસ મને બી કેયલુ હોય તો
એકસેઠ સિક્સ વન સિક્સ સેવન સિક્સ સેવન પાણીની અમારે અંયા દુવિધા ઓછી ચાલતી છે
તમારે અહીયા પાણીની ખુબ દૂવિ ધાઓ ચાલી રહી છે જેથી કરીને ખેતરોમાં પાણી નથી મળતું અને પીવાનું પણ પાણી નથી મળતું અને ગામજનોને ખુબ મુશ કેલીઓ પડી ગઈ જબર તો જલ્દી આવે તો સારું તમારા ગામમાં જવું છે આજે
થોડો આવતોશે એટલે બોવે નથી આવતો પણ ઓછો ઓછો આવતો શે ચાલી રે એવો આવતો શે
અમારા ગામમાં તો એવું પણ કશું નહી અમારા ગામમાં થોડો પણ વરસાદ નથી આવતો અને ગામજનો મુશ્કેલીઓ પડી છે જે જેમને ભાત રોપવા માટે કરુ ને માટે પાણી પણ નથી મળતું કું નથી મળતું જેથી કરીને તરુ નો પાક પણ સારો નથી મળતો જેથી કરીને અમે ભાત રોપી શકીએ અને ભાત સારું પાકી શકે અને ખેડૂતોને સારી કમાણી થઈ રહે છે માટે વરસાદ ખુબ જરૂરી છે પણ વરસાદ આવી રહ્યો નથી. ત્યારે આ બધી ગ્લોબલ વોર્મિંગ થઈ ગય છે પણ હવે
અમ સાચી વાત છે હવે વરસાદ તો જોયે ને પાણી બી જોઈ એટલે હવે એમાં આપડે કરવું તો જોઈએ કઈક તો આપડે બાજુ બાાજુમાં બોર કરાવી દઈએ.
બર કરવા માટે પણ જમીનમાં પાણી પણ હોવું જોઈએ જેથી કરીને વરસાદ આવે તો પાણી પચી રહે જમીનમાં અને પાણી મળી રહે ખેડૂતોને તે માટે આપણે કઈ તો કરવું જોઈએ પણ પરંતુ આપણા ગામમાં અત્યારે પાણી જ નથી અને વરસાદ જ નથી આવી રહ્યો હોય તો આપણે શું કરી શકે.
એમાં તો હવે બીજું તો તળાવ માંથી ને એવું પાણી ખેંચી શકએ વરસાદ ન ગયા વરસાદ આવ્યો હોય પા તેનું પાણી ખેંચી ને ખેતરોમાં મૂકી શકી બીજું તો કોઈ આપડ પા ઓપ્શન નથી
એ સિવાય કોઈ ઓપ્શન વાત તમારી સાચી છે અનેર નેર ખાતે નેર ખાતામાંથી પણ પાણી નથી આપી રહ્યા ડેમોમાંથી પાણી નથી છોડી રહ્યા જેથી કરીને ખેડૂતોને ખુબ મુશ્કેલી પડી રહી નેર ખાતા વાળા એ પાણી આપવું જોઈએ આપણને જેથી કરીને ખેડૂતોને મદદ મળડી રહે એ તો સારી રીતે પોતાનો પાક લઈ શકે ખેડૂત કરી અમે કમ્પ્લેન કરીને વિચારી યે. કરે છે પરંતુ કશું થઈ નથી રહ્યું તમાર શું કહેવું છે.
એ વાતમાં આપડે ઉપરી કોઈ અધિકારી હોય તેને પકડી ને આપડે કમ્પ્લેન કરવી જોઈએ લોકો પાણી તો આપવું જોઈએ એ તો વાત હાચી છે પાણી ની તો. એ તો ગેરકાયદેસર રીતે થાઈ શકશે એમ પાણી તો આપવું જ જોઈએ એ લોકો એ પાણી નહી આપે તો પછી કઈ રીતે ખેતી કરશે. કઈ રીતે કરવાના બધા.
એ બાબતે કમ્પ્લેન કરીએ. અમે વિચારીએ છીએ જવા નથી રતે છેંતુ કરીશ જે કરી પાણી મળી રહે કે સારી રીતે પાક મેળવી શકે ખેડૂતો એ માટે અમે ખુબ જજ્જત કરી રહ્યા છે પરંતુ અમને કશું પણ રિઝલ્ટ નથી મળતું. તમારા ગામમાં કેવું ચાલે છે.
અમારા ગામમાં તો હાલે. પાણી વધારે પડતું મળી રહ્યું છે પરંતુ ખાતરની પ્રોબ્લેમ રવાથી ખાતર નહીં મળી રહ્યું છે અમારે બે એક ગામ થી બીજા ગામમાં ખાતર લેવા જવું પડે છે. ખાતર લેવા જવું પડે એવું છે. સિચવેસ આવી ગયેલી છે.
ખેતરોમાં ખાતર પણ નથી મળતો અને જેથી કરીને ખેડૂતોને ખાતર નથી મળતો અને તેઓ ઘણા સમય માટે લાઈનમાં ઉભા રહે છે તેઓ રેશન રાશન માટે પણ એટ લાઈનમાં નથી ઉભા જેટલું ખાતર માટે ઉભા રહે છે ખાતર જો પૂરતું મળી રહે તો એમનું પણ કામ થઈ જાય અને પાક પણ સારો મળે પરંતુ એગ્રો વાળ અત્યારે. ખાતર નથી આપી રહ્યા અને ખુબ ખાતર ની જુજ્જત ચાલે છે તમાર શું માનવું છે. આ બાબત પર?
આધાર કાર્ડ પર ખાતર આપી શકાય. તતાણ પણ આ લોકો હવે સરકારે સુધરવું જોઈએ કે આધાર કાર્ડ? પ્રમાણે નહી પણ ટોકન પ્રમાણે ખાતાર માણવું જોઈએ. તો પહેલેથી કોઈ નામ અ લખીને આપી શકે એવું કઈ કરવું જોઈએ સરકાર ને. કા તો પછી વધારે. તો એ પછી વધારે પછી દુકાનો ખોલવી જોઈએ તેથી બધા ખેડૂતોને ફટાફટ. આ ખાતર ની તે બધું મળી શકે.
એ વિશે પરંતુ અત્યારે? ઘઉં માંથી ખાતર નથી આપીરહ્યાં જેથી કરીને? ખેડૂતોને ખુબ મુશ્કેલીઓ પડે છે અને આપણે પણ જાણીએ છીએ એ બાબતે કે ખેડૂતોને આ ખ્યાતરની કેટલી જરૂર છે પરંતુ સરકાર એ ખાતે કોઈ પગલો નથી લેતું. એ એમનું ખુબ દુષ્કાર્ય છે તો એ બાબતે ધ્યાન લેવી જોઈએ અને જેથી કરીને જલ્દી થી જલ્દી ખેડૂતોને ખાતર મળે અને તેઓ પૂરતો પાક લઈ શકે તેથી કરીને ખેડૂતોને પણ નુકસાન ના થાય અને તેઓને સારો પાક મળી રહેાય અને તેઓ જે રીતે કરવા માંગે છે તે તે રીતે કરી શકે પરંતુ ખાતર નથી મળતું એ ખુબ મુશ્કેલ નું કામ છે જેના લીધે અત્યારે એગ્રો વાળા ખાતર બે નંબરમાં વિચરી રહ્યા હતા અને તેઓ ખૂબ કમાણી કરી રહ્યા છે. તેઓ પોતાના પૈસા મેળવી લે છે. પરંતુ જે. ખેડૂતોને મળવા જોઈએ સારી રીતે ખાતર સસ્તા ભાવે તે નથી મળી રહ્યું અને તેઓ ખુબ મુશ્કેલીમાં પડ્યા છે ખેડૂતો તેને બાબતે તમાર શું માનવુ છે.
સાચી વાત છે બે નંબર માં ખાતર વેચીને લોકો વધારે પૈસા લઈ. ખેડૂતો પાસે થી. એ ગેરકાયદેસર કામ છે. એમાં એવું. કરવું નહીં જોઈએ પરંતુ આ બધું તોય ચાલી રહ્યું છે. બધા અમુક લોકો છે એ ન માને. લોકોના કારણથી એવું બધું થાય છે ને આગળ બી ચાલતું જ રહેશે. તો આ વસ્તુને પગલે સરકારારે એક એક્શન ઉઠાવો પડશે.
એજ વાત છે તેઓ બ્લેક માં વેચી રહા છે જે ખાત ખુબ ગેર કાયદેસર છે પરંતુ અમે કમ્પ્લેન કરીએ તો કમ્પ્લેન પણ નથી સ્વીકારતા અને તેઓ પોતાની પોતાની મરજી થી ચલાવવા માંગે છે તેઓએ પોતાની મરજી થી ના ચલાવવું જોઈએ અને તેઓએ માનવું જોઈએ. કે જે રીતે ચાલી રહ્યું છે કાયદેસર તે રીતે ચલાવું જોઈએ તેઓ ગેરકાયદેસર બધું કામ કરી રહ્યા છે તે ના
સર ગેર કઈદેસર કામ કરી જ રહ્યા છે આ લોકો પરંતુ એમાં હવે આપડે કમ્પ્લેન કરવી જોઈએ બાકી આપડે જ ખાતર બનાવવા પડે પછી તો.
એ વાત સાચી છે. તે છાણીઓ ખાતર ને વધારે વધારે. ઉપયોગ કરાવો છે પરંતુ તો કૃત્રમ ભાસા નો વધારે ઉપયોગ કરવા યુરિયા વવાખા કર જે મળી નથી રહ્યા અને આપણા ખેડૂતો સમજ એવું જોઈએ કે આપણે કુદરતી ખાતાનો વધુમાં વધુ ઉપયોગ તે પરણ તુઓને એવું માનવું છે. કૃત્રિમ ખાતાથી વધારે જલ્દી રિઝલ્ટ મળે છે અને જલ્દી થી જલ્દી આપણને પાક મળી જાય પરંતુ તેઓએ આ બાબત સમજવી જોઈએ કે આપણે કુદરતી ખાતાનો વધુમાં વધુ ઉપયોગ કરીએ પરંતુ તેઓને હવે આપણે કઈ રીતે કહીએ કે તેઓ કુદરતી ખાતાનો ઉપયોગ કરે તેઓ પોતાની મસ્જિદ જ ચડવા માંગે છે અને તેઓ કૃત્રિમ ખાતાનો વધુ વધુ ઉપયોગ કરવા માંગે છે જેથી કરી પાક એને પણ નુકસાન થાય છે અને ખેતરને જમીનને પણ ખુબ નુકસાન થાય છે ઘણાક લોકો પલટા ને મૂકે છે. છે પરંતુ એ ખૂબ હાનિકારક. પાક માટે કોઈ સમજવા નથી માંગતું તેઓ પોતાનો ફાયદો જ જોએ છે તેઓ વનસ્પતિનો ફાયદો નથી જોતા તેઓ પોતાના ફાયદાથી બધું ચલાવા માંગે છે.
સાચી વાત છે આમાં પોતાનો ફાયદો જ જોઈને આ લોકો બધું કરે છે. પરંતુ એના કારનથી આપણે જો કૂત્રમ ખતર નાખીએ તો એના કારણથી આપણે શરીરને પણ નુકસાન થાય ખેતરને પણ નુકસાન થાય ઝાડને પણ નુકસાન થાય બધાથી કોઈ બી વસ્તુ પેડો આવેલી હોય એને પણ નુકસાન થાય એ બધું એ લોકો સમજતા નથી એ બધું એ લોકોએ આ કૃત્રિમ ખાતર નો ઉપયોગતી બંધ કરીને સાણી ખાતર કે જે કુદરતી આપડી રીતે બનાવ્યા હોય અળસિયાજગો ખાતર એનો ઉપયોગ કરવો જોઈએ.
તમારી વાત સાચી છે કે કૃત્રિમ ખાતાની શરીરને એને ખુબ નુકસાન થાય છે પરંતુ ખેડૂતો આપણા એ સમજવા નથી માંગતા તેઓ એમ જ વિચારે છે કે તેઓ જેથીને વધુમાં વધુ પાક લઈ શકે અને તેઓ વધુમાં વધુ ખૃતિ માંથી પૈસા કમાઈ શકે તો એ વિચારતા કે જમીનનું નુકસાન થાય છે માણસોને નુકસાન થાય છે કે પછી જેના લીધે આપણને રોગો વધે છે અને ખુબ નુકસાન થાય છે આપણને પણ તેઓ એ વાત સમજવા નથી માંગતા તેઓ પોતાનો જ ફાયદો જોઈ ખેડૂતો એ થોડુંક લોકોને પણ વિચારવ જોઈએ મતલબમાં પોતાની રીતે ખેતી કરવી જોઈએ બધું કૃત્રિમ ખાતર પર ડિપેન્ડ છે એ નથી ચાલતું એના વાયે એ લોકો લાગીને ખોટાર વાડે ચડ્યા છે પરંતુ એવ સમજવા નથી માંગતા
સાચી વાત છે સાચી વાત છે એ આપડે આવાજ ના ખેડૂતો નહી સમજતા એ લોકો કૃત્રત્રિમ ખાતરનો જ ઉપયોગ વધારે પડતા કરતા છે એના પછી કોઈ બીજો ઓપ્શન શોધવો પડે એના માટે પછી તો
તેઓએ એ વાત સમજવી જોઈએ કે તેઓ જે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે જેથી કરીને તેઓ પાક સારો મળી રહ્યો છે પરંતુ તેઓનું ખેતર ન નુકસાન ભી થઈ રહ્યું છે આગળ જતા લાંબા સમયે તેઓ આજ રીતે કરતા રહેશે તો તેમનેની જમીન પણ જમીન પણ બનાની જ અને તેઓ તેઓ રસ્તા પર આવી જશે તેઓને માર્ક પણ નહી સારો મળશે આગળ જતા અને તેઓને ખુબ નુકસાન થશે તેઓ એ સમજી નથી રહ્યા તેઓ એવું જ વિચારે છે કે તેમને સારામાં સારા પૈસા મળ્યા ત્યારે તેમને સારો લાગશે પરંતુ લાંબા સમયગાળામાં જો જો આજ રીતે ન કરતા રહેશે તો તેઓને ખુબ નુકસાન થશે
સાચી વાત છે એમાં આપડે જો ખાતર આપડે તો એનો કોઈ ટેસ્ટ બધો ખરાબ થઈ જાય છે અને આપને જે નેચરલ ટેસ્ટ લાગતો હોય એ બી નહ લ ટેસ્ટ લાગે આખા બધો આખો સ્વાદ બદલાઈ જાય વધી રીત દેખાવથી માંડી તો બધો બદલાઈ જાય છે
તે વાત તમારી સાચી છે જેથી કરીને સ્કીિનમાં પણ ખૂબ ઇન્ફેક્શન થઈ રહ્યા છે અને ફૂડ ઇન્ફેક્શ ઇન્ફેક્શની ખૂબ થઈ રહ્યા છે કૃષિ વિભાગના ઓફિસરો ચેક કરવું જોઈએ ખેતરે ખેતરે જઈને કે કઈ રીતનું શું કામ થઈ રહ્યું છે તે કોઈ ચેકર નથી તેઓ બસ એ જ જોય છે કે પૈસા થ જગ્યાથી શું છે અત્યારે કાળા બજારી ખુબ વધી રહી છે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કાંદા ની પણ બધા ખુબ કરી લે છે અને પછી જયારે કાંદા ન સ્ટોક ઘટે ત્યારે તેઓ ખૂબ મોઘા ભાવે છે અને તેઓને ખુબ પૈસા કમાવે છે તેઓ ખેડૂતો પણ એ વિચાર છે કે અત્યારે સ્ટોક કરી અને આગળ જતા જયારે ભાવ વધે ત્યારે તેઓ તે માલ કાઢી નાખે અને તેઓ ખુબ પૈસા કમાય ખેડૂત તો એ નથી વિચારી કે આપણી જનતાને કઈ રીતે ફાયદો કરાવી
સાચી વાત છે સાચી વાત છે તમારે અહીિયાં કેરી નું કેવું છે વધારે આવી તેઓ જ કેવી હતી
આપણે ધીરે ધીરે આપણે આગળ વાત કરીએ ચાલો જય શ્રી કૃષ્ણ
હમ હમ